હલો
હલો
ઓ કેમ છો? ચા પાણી થઈ ગય ગયા?
બસ બસ એકદમ મજામાં જો કેમ છો તમે બધા ઘરે મજામાં?
એક રસોઈ પાણી પત્યા અને
અચ્છા
બોલો બોલો શું કયો છો?
બરાબર બસ જો મેઘ દેલાઓ બહુ દિવસ થી વાત બી નથી કરી. અને બીજું જરાક કઈક તમને પૂછવું બી હતું. તો મેં કીધું લાઓ તમને જ ફોન કરી વાત કરી ને એક વખત થોડુંક આપણેે તૈયારીમાં ખબર પડે એટલે મારે મેં તો સવાલ એ હતો. કે હવે જેવી રીતે અ આપણેે દિવાળી આવવાની છે. તો દિવાળી ના ટાઈમે મતલબ નાના મોટા કામો તો આપણા ઘરમાં એમને એમ રોજ હોયા થયા જ કરે છે. પણ દિવાળીના દિવસોમાં તમે કઈ સ્પેસિફિક એવી તૈયારી કરો છો ખરા? કે મહેમાનો માટે કે પછી ઘર વાળા માટે કે કોઈ તમારા ઘરે આવ હોય કે એવું કઈ વાનગીઓ બનાવવી કે એવું કઈક તમે? દિવાળી માટે કઈક નવું કરો છો તો મને બી જરા કેવું કે કઈક જેવી રીતે કેહેવાય ને કે આપણે કઈક શણગારવાનું ઘર શણગારવાનું આપણે લેડીઝોને બહુ જ શોખ હોય તો એ એની માટે તમે ક્યાંથી બધી વસ્તુઓ લો છો? અને કયાં બધું થોડુંક વ્યવસ્થિત ભાવમાં આપણને મળી રહે. તો ઈ બાબતે જરાક જણાવો તો મારું કામ થઈ જશે એમ
ચોક્કસ ચોક્કસ કે હવે રોજિંદા જી જીવનમાં નહીં સાફ સફાઈ થી માંડીને વા વાનગીઓ અ પ્રથાઓ હતી. ની એની પણ થાય છે એવું કે કારણો પણ આપણે ઈ પ્રથા ને હજી સુધી ઘણા લોકો ને એમાં એવું છે કે પેલા બાર બાર એના સુધી આવરો જવરો બધો એવો પ્રસંગ હોય કે જેમાં લોકો સફાઈ પણ હોય ને તે પેલા બાર મહિના કોઈને એટલો બધો સમય જ નો પંદર પંદર પચીસ પચીસ જણા હોય અને એ બી ખેતરના કામો હોય કોઈને દુકાન કે આખા ઘર એટલે બૈરાઓ છોક છોકરાઓને મોટા કરવામાંથી સા પાસું સસરાજ નું આવે ઘરના કામ માંથી એટલે તો એટલે આ દિવાળી તહેવાર વખતે સાફ સફાઈ કે વર્ષમાં એક વખત તમે જે જ જગ્યાએ રો દરેક ખૂણે ખૂણો સફાઈ કરી દે આપણા અ લોકો જો તમે દરેક વસ્તુને ધર્મ સાથે એમાંથી એનું પાલન નથી કરતા એટલે એ ન જોય કે જો તમે દિવાળીના દિવસોમાં સાફ સફાઈ કરી નાખો તો તમારા સ્મી ઘરમાં આવતી હોય તો કોને નો ગમે સાત કામ છોડીને પેલા ઘરની સફાઈ પણ હવે એ બધું અને મીઠા બનાવ કારણ કે તમારા ઘરે કોઈ આવે સ્વિગીને બધું થઈ ગયું કે બારનું આટલું બધું પેલાના ગામડામાં અને પેલાનાથી આધુનિક સગવડતાઓ નો એટલે કોઈ જવું પડે પછી તમને ખીચાની બારનું આટલ મોંઘુ મોંઘું લેવાનું તુંઓ તમને બહાર કરતા ઘણી સસ હે તો આપણા તબિયત માટે પણ સારી હોય અને બધું બનાવી રાખતા કે કોઈ આવે તો આપણે તરત ધ આવેલું હોય આપણે એને ધરી શકીએ પકડી ન રાખવી એટલા માટે યોગ્ય લઈ ગયો છે હવે કેવું છે કે બધાના ઘરમાં લગભગ હોય જ છે એ એટલે એ મને લાગે છે કે વધારે યોગ્ય યો્ય છે
સાવ તમારી વાત તો એકદમ સાચી કઈ તો અમે પણ શું છે ઘણા બધા મારી બીજ બેનપણીઓ છે ને એ લોકોના ઘરમાં બી હજુ સુધી એવી જે જૂની પરંપરા જે આપણે વાત કરી એમાં શું કરે અમે લોકો દિવાલો પણ ધોવે ને પંખા પીલું છે ને એક એક વસ્તુ બધી ઘરની ફર્નિચર હોય ને એ બધું હટાવી હટાવીને બધું સાફ કરે અને અ એમ અમે જયારે નાના હતા ત્યારે અમે પોતે બી એવું જ કરતા અમારા મમ્મી પણ એવું જ કરતા અમે ભાઈ બહેનો બધા મળી અને સવાર થી લાગી જતા બે ત્રણ દિવસ સરખા કાઢીએ જયારે બધાને રજા હોય અને બધા એકબીજાને મદદ કરી શકે એટલે ત્યારે તો શું હોય કે બધી પેઇન્ટિંગને વોલ પેપર ને એવું બધું નોતું આવતું પેલા પેલા તો સાદા કલર જ આવતા હતા એટલે કેવાય ને ફિક્સ કલર હોય એટલે એને તમે સાબુથી ધોઈ બી શકો એટલે અમે તો દરવાજા ને બારી ને દિવાલોને કેટલું બધું આમ હવે યાદ આવે છે તેમ થાય છે કે કેટલું કામ કરતા અને હવે તો ભાઈઓને કહીએ કે ભાઈ આમકો કર કે દો તો એ તો મોટું બગાડી ને ભાગે કે હવે પગાર આપોને બોનસ આપો ને ભાારણા આપો ને ઢીકણા આપો ને એટલું બધું એ લોકોનું નાટક બી વધી ગયું છે એટલે આપણને એવું થાય કે ભાઈ હા તમે જે કીધું કે ધર્મ સાથે નથી જોડતા તો ઈ વાત પણ તમારી સાવ સાચી છે કે આજકાલ માણસોને જરાક આવું કેવું પડે છે કે ના ના આમ કરાય તો આમ થાય તો માણસો જરાક એમાં વધુ રસ લે છે અને કરવા માંડે છે એટલે એ વાત તો સાવ સાચી છે. તમારી અને બીજું હજી પણ અ અમે હમણાંની તારીખમાં પણ અમારા અમુક જે જૂના છે. બધા રોઢીચુસ બધા કેવાય ને દાદા દાદી કે પછી મોટા ફૂઈને ફોવા અને એ લોકોના ઘરમાં તો હજુ બી એવું બધું છે. એ આખો દિવસ તમે આમ સવારથી લઈને રાત સુધી માંડ્યા પડો અને બધું એક એક ચ તમે કીધું ને ખૂણે ખૂણા બધું સાફ કરો. એ બધું કરે અને પાછી નાસ્તા બનાવેને પુરી ને ચકરી ને પછી શક્કર પારા ને ચેવડા અને કેટલું બધું અને શું કરે બધી થાળીઓ જે પણ વસ્તુઓ મે અમે બનાવી હોય ને તો ઈ વસ્તુ આજુબાજુ સમજો કે હવે પાંચ છ ઘર રે છે. એક જ માળા પર તો એ બધાના ઘરે એ પ્લેટો ભરી ભરીને આપે. પાછું એ લોકો ના ઘરે થી પણ એ, બધી એ લોકો કઈ જે બનાવી હોય એ, બધી પ્લેટો ભરીને આપણા ઘરે આવે છે. અને બધા એકબીજા મોટા નાના અને એકબીજાને પગે લાગે એટલે આ બધી વસ્તુઓ હજી બી અમુક ઘરોમાં તો છે જ એટલે એ વાત તો સાવ સાચી છે. કે હવે થોડુંક પરિસ્થિતિ પ્રમાણે માણસ ને બદલવું બી બહુ જરૂરી છે. અને થોડુંક સમય પ્રમાણે ચાલવું જોઈએ એમ પણ આ મને હજી એક જરાક જણાવો તમે કે આપણેે જે, આ શણગારવાનું જે સામાન લઈએ છે. શુભ લાભ ને રંગોળી ને આ બધી દસ ચીજો જે હોય છે. તો એ બધું તમે કેવી રીતે શોપિંગ કરો છો. એટલે કોઈ હોલસેલ વાળા પાસે લઈ મતલબ લેવા જાઓ કે પછી તમારું કોઈ છે. એવું જાણીતું કે જેની કોઈ દુકાન હોય ને ત્યાં આપડણે જરાક વ્યવસ્થિત ભાવમાં મળી રહે એવું કઈ હોય તો મને જરાક જણાવજો તો હું બી પછી ત્યાંથી જ, બધું લેવાનું શરૂ કરું એમ
જે આપણે શુભ લાભ લઈએ કે તોરણ લઈએ કે પણ સાધન સામગ્રી લઈએ એ'હવે અને ઘણા લોકો ઘરે એક્ઝિબિશન રાખે પંદર દિવસ મહિના પહેલા લોકો ઘરે બનાખે છે પણ મને એમ લાગે છે. કે છે ને, જે લોકો એ લોકો કદાચ જરૂરત મંદ નથી હોતા એ લોકો પોતા નાતાના સમય ન સદપયોગ કેવાય ને, કે પોતાની જે આવડ મદત હો એ થઈને એક્ઝિબિશન કરતા હોય તો કદાચની જરૂર નથી હોતી પર પરંતુ જોયું હશે કે રસ્તા પર પણ લારી લ લગાડીને લતા હોય છે. અને મારે ત્યાં તો એ મંદ બુદ્ધિ, ના બાળકો છે કે જે લોકો ઓળખાપણ વાળા બાળકો છે. એની એક શા અને એ શાળા માં એ લોકો રક્ષાબીધિ માંડીને દિવાળી માટે બધું જ છે. ને શાળા ડાવે છે. અને પછી એ માં ઈ એમાંથી જે પૈસા આવે ને એમાં એક શાળાનું જે. જે ત સમજો પાણી ની ટાંકીની જરૂર. જરૂરત હોય લગાડવાની હોય કે બાળકોની સ્. સ્કૂલમાં તો ત્યાં જ રહેતા હોય એટલે એ લોકો ના ઘર તો એની માટે એ લોકો
પૈસાનું આપણે ઓનલાઈન ને અથવા ની દુકાને થી લઈ ને સામાન લઈએ એના જમાના માં પણ જે દર વર્ષે આ શુભ લાભ કરવાનો કે બદલાવાનો જે કારણ ખરી રીતે ઘર સજા સજાવવા પાછળ કે જેવી રીતે અ નાન નાના ઉદ્યોગો છે એને પૈસા કી સામાન લેવા એટલે એમ કે કેવાય ને કે એ મોટી માછલી નાની માછલી ખાય. અને નાની મા નાના કોઈ અ અ કે એમાંથી મળી રે એટલે આમ એક નો ફાયદો છે એટલે જો એક માણસ પૈસા માણસ કમાવશે કેવી રીતે? ઉદ્યોગો વાળા લોકો છે. એ લોકો એની માટે થઈને દર વર્ષે હવે તમે શુભ લાભ લગાડ્યું છે એ એ શુભ લાભ બગડવાનું જ નથી તો જો તમે તો પછી જે બિચારું જે શુભ લા શુભ લાભ દર વીતે થાય તો એની માટે આવી પ્રથા ક જૂનું કાઢવાનું અને નવું લગાડવાનું. તો ઘર ચાલે ને આજે નીતર તો માણસ એક વર્દી એક ની એક વસ્તુ વાપરે. એટલે કારણો હોય છે તો હું તો તો આવા લાની જરૂરત મંદ છે ને પોતાનું અથવા તો આવી શાળાઓમાં હજી આટલું તો લેખે લાગવાનો છે હું તો એવી જેસર કરું છું.
બરાબર બોવ જ સરસ રીતે તમે સમજાવ્યું. એટલે મને પણ હવે એવું જ થાય છે કે આ વખતે તો દિવાળીમાં હવે જે અમારી પણ અહિયાં છે ને નજીકમાં એક એવી સ્કૂલ છે જેમ તમે કીધું ને મંદ બુદ્ધિ છોકરાઓ છે. તો ઈ બધા જે અ કેહેવાય ને કે જેને કોઈક ને એક હાથ નથી કોઈને એક પગ નથી. કે કોઈને બોલવામાં તકલીફ છે, કોઈને સાંભળવામાં તકલીફ છે. એવા આખું છે ને એક ઓલું છે આમ કેવાય ને સંસ્થા કેવાય. કે પછી આપણે અ શું કેવાય. અ જેને મતલબ ડે કેર જેવું હોય ને. એવું એક અહયા છે અમારી બાજુમાં. તો હવે એક વખત હું બી ત્યાં જઈને જરાક પેલા મહિના પહેલા જ પૂછા કરી આવીશ. અને જરાક બરાબર બધી રીતે ઇન્ક્વાયરી કરી અને પછી હું પણ ત્યાંથી લેવાનું હવે શરૂ કરીશ અને બને એટલું મારા ગ્રુપોમાં પણ બધાને ઈ પ્રમાણે જણાવીશ. જે પ્રમાણે તમે સરસ રીતે મને વર્ણન કર્યું એ પ્રમાણે હવે હું પણ કરીશ. એટલે બો મજા આવે તમારી જોડે વાત કરી ને. અને ખુબ સારું બધું જાણવા બી મળ્યું ત તે બદલ તમારો ખુબ ખુબ આભાર પાછા મળીશું આપડે ચાલો આવજો.
જોકે ત્યાં નજીકમાં એવી સ્કૂલ ન મળે. ને અને અ નોંધ છે એમાંથી કાઈ તમને એમનો નમસથી મને જણાવજો તો હું પણ તમને ત્યારે આવજો.
આવજો.